હલો, રામ રામ, જય શ્રી કૃષ્ણ રામ રામ શાહ, તમે શું કરે છે?
કઈ નહી, તમે શું કરો છે?
એટલે, આમાં શોપિંગ કરવાનું જ આવ છે, તમે ચાલશે?
હલો.
હલો.
તમે શું કરો છો?
આમાં શોપિંગ કરવાનું જાણો છે. તમે ચાલશે કે
ચાલ છા
અચ્છા, તો એટ્યા આ આવી જાઓના
રોટલી, વોટલી બના લીધી
કેટલી ભણઈથી, મને નાવ ધોરણું છે.
હમ્મ તમે શોપિંગ કરવાને કોણ, કોણ જાવશે
અવાજ નથી, હારી છે. જોર શું બોલશેો તમે?
હમ્મ.
આજ નથી, આવી શું બોલો તમે
તમારે, પરિવાર પરિવાર, સાથે જાવશે કે
કેવમ
શોપિંગ કરવાને, તમારે પરિવાર સાથે જ આવશે કે
ના આટલે એમાં માસીની છોકરી, છેને.
હા
કે, સા
ઠીક છે. ઓર
ઓર, તો કના મારે
કઈ, કઈ લ લેવાને જાવ છુ.
એટલે મને સાડી લાણી છે એક પેન્ટ લાણી છે
મારે બાસ ક લાવું છું
તમે બ ચાલ છિમ કેજુ
તમે લ્યાશો ને
તમારે શું લણું છે
તમારી પસંદ ન લાવશો
શુંલાણુનું છેમ
અરે તમારી પસંદ નું લ્યાજો
છે એક હમ હલો હેલો
લાવશો લાવશો
હલો
હલો
ચાવડી લની છે કે હમ હલો
હલો
બર
લાવશો કે નહિ લાવશો
હા હલો હા
લાવશે કે
શું કહે છે
મારે વાસ્તે ભી કઈ લાસસી કે
હા
પછી ઓર તમારું નામ શું છે
માર નામ દિશા છે તમારું નામ શું છે
મારું નામ તો કોમલ છે
અચ્છા કોમર્સ છે સા એ ખુબ સત
તો અણિમેત તો પૂજા બતાાર્યો છે તમારા દો નામ છે તમારા બે નામ છે કે
જે અમારા બેનમ છે એટલા પૂજા છે
હમ
એટલે બૂજસ
તમે ગુજરાત થી આવે છે
કે
તમે ગુજરાતી આવે છે
એટલે હા આવશે
હા
કે તમે ના આવશે કે
મને તો થોડી થોડી આવે સે તો તમે મને ગુજરાતી શીખવી છે તમે મારી મદદ કરશો ઠીક કે
હમ ઓર ખાવાનું બનાવી લીધું
હમ
ખાવાનું બણાંઈ લીધું?
તો ખાવાનું બનાઈ લીધું અભી નહી લે ને દુસરા જણા બટલે ખાતા હોય મું એ નાય લઉ. આટલે દે કે માછી છોકરી છોકરી આવશે કે?
હમ
એના કને જાઉં છું.
ઠીક સે. તમે મેં તમે તમે મોડું જ રયુ તો ની છે?
હમ
તમે મોડું તો ની થઈ રહ્યું છે?
નહીં મોડું નઈ થઈ રહ્યું છે. એટલે વગતે એટલે નઈ ધોઈને આવ છ તન ટાઈમ લાગશે.
આજે તો ખુબ ગરમી પડ રહી છે. ઓર તમે શોપિંગ કરવા જાયા છો. હ
એટલે તો મોસમ ખૂબ સારું સે.
સારું છે કે?
ટપ્પાવન આવરેજ સે, વાણી આવરેજ સે.
મું તો આરામ કર રહી છું.
ઓકે રોટલા બણાતી જ છે કે?
હમ
હઅ રોટલા બણાદી છે કે?
તમે શોપિંગ કર્યા જા રહ્યા છો તો.
હા કનામ શોપિંગ કરવા છું જાવરું સુ.
તઇ નઈ વ નઈ સાડી વાડી પેનેને જતા હોગા ને? હલો
હમ
તમે શોપિંગ કરવા જારો છો તો તૈયાર વેન જાતા હોગા છ
હમ
તો તમારો ફોટું ભેજો.
હમ
મું દેક્સી કે કશાક લાગર્યા છો. ચોખા લાગ રહ્યા છો કે ની લાગ રહ્યા છો?
કોન?
તમારી તસવીર ખેંસને ભેજો.
વેજુ સૂટ.
ચોખ્ખા લાગરા છો કે ની લાગર્યા છો?
હલો
હલો. હલો.
હમ.
અરે હું એવું બોલું છું કે તમે શોપિંગ કરવા જઈ રહ્યા છો.
હા.
તો તૈયાર બેવા છે તો તમારી તસવીર ખીચને ભેજો. મું દેખસું કે ચોખા લાગો ક લાગો.
અચ્છા અટલા એના કીચીને બેજું
હમ. મુું દેખને બતાશી કે ચોખા લાગી રહ્યા છો કે નહી લાગી રહ્યા છો. હલો
ઓ દેખો આઈ સી કે
હા
હું આવ છું કે
યા બે વાલી ફોટો બહુ સરસ આવી છે તમે સજવુ ગજુ બહુત જમે છે
અ આટલે મર્ત જાવ તુ ના તજ સસ્તો
તમારી પસંદ સબસે અલગ છે
હમ, આટલે વાતે ભૂગુંતરું છું
હમ
આટલે ખબર પડ રહી છે
શું ભકતિરેયા છો
પચનસારશેે
હ અ
વારી મને તમે લગન ની કરવાનું સે
તમારી પસંદ શું, મારે બી એક સારી સારું ડ્રેસ લાવશું ઠીક હે
હમ, એટલે તો મોશું લનું
ઓ શું તમે મને ફોલો કરશો ઠીક હે
હા, જી તમા તમારે શ અનુસાર હલો
હલો
તમારે શું લાવડે છે
હુંબી આજે હું મારા પરિવાર સાથે બાજાર જવાનું વિચાર કરલું છું
અચ્છા
હલો
હા
આજ હું મારો પરિવાર સાથે બાજાર જવાનો વિચાર કરીશું છું
હ, અચ્છા તમારે શું લાવું સે
હમ દેખ સી મા જાન
શું લાવશે તમે
નાવે કે છે ભાવી તો શું મેગા છે ને ઊઘું છે સસ્તું સતું તું ચીજ બતાવે છે, ઓર ભાવ તો મોંઘો બતાવે છે
એટલે મંગા તો ખુબ થઈ ગયા છે
હા, તેજ તું સસ્તું બતાવે છે ને ભાવ મેગો બતાવે છે
હમ્મ એમ કેજું એટલે મેઘા ખુબ થઇ ગયા છે
પેમેન્ટ ચાલેશે કે નહી ચાલે સે
કેમ કે જો
તમારે એટલે ઓનલાઈન પેમેન્ટ ચાલેશે કે નહી ચાલેશે
હ, આપ બોલો છો કેમ કે છે
તમારા એટલે ઓનલાઈન પેમેન્ટ ચાલે છે કે નહી ચાલેશે
ક્યાં
ઓનલાઈન પેમેન્ટ
એ મા કે ઓનલાઈન નથી છે કે
હમ્મ.
મારે કરવાનું છે ઓનલાઈન
હલો.
કરવાનું છે ઓનલાઈન
છે કે તમારે મોડું થઇ જાગા
ની થાાય મોડુ તો
હમ્મ તમે બી જાઓ છો ઓ હું બી સૂઈ જઉં છું. હલો. તમે બી જાઓ છો અયાં હલો
હા.
તમે બી બાજારમાં જાઓ છો હું સુઈ જવ છું
હ સુઈ જ છો